હા
હલો
હા!
કઈ નહી હળખું કર્યા કરતી છે.
હ વાર
આ બટાકા અને કાંદાને એવું ગોઠવવાનું હતું તે ગોઠવી દશું સાચી આવે આવી
ઓ બટાકા બ મોંગા
હમ મેં તકા ચાલીસ ના કી ના
હ
જમે છે
જમી લીધું.
હ બનાવે
દાળ, ભાત
હ
હમ
ઓકે મામંત જા એજ કેવાની છે મા મન તો જાાવ ને કે ભાત ભાત રોપવા
જાય તો ચાલ ને તુબુ લક્ષ્યા એ
હ
ઓકે ખાતર ખાતર પાયડો કે નહી લોકોએ કાડક પાયડો કે નહી?
વધારે પડ્યા છે એટલે પાડવાલા છે આજે રવિવાર એટલે
હમ એક પાત રોપિયા એ
પતી આઈગો તો ન્યાલા છે.
હમ મસ્ત પછી ખેતીમાંંગણને ટામેટી ને બધું રોપીએ
જામુ કેલા મસ્ત તજ ગિજના છે
હા કાળા કાળા જાબું
તો કેટલા મીઠા કેટલા લાગતો એ
હમ.
તારી પૂરી થઈ ગયા હવે?
જાંબુ ને વાંજરા અલગ આવે?
એ વાંજરા જ કહેવાય ને જાંબુ બી કહેવાય ને પેલા વ્ાઈટ જાંબુ કહેવાય જમુ ત્રણ જાતના લાલ બી આવે, એને બી જાંમુ કે પછી સ પેદાવ એ બી જામુ કે. કાળા આવે એને બીજા મૂ કેને કોઈ વાંજરા કેે
હા તે આપડે પેલી એની ફ્રેન્ડ આવેલી તે દાદી કે વાંજરા ંગે કે ન ધરતા અ કેવા અંજરાની હ હે
એને નહીં ખબર પેલા બધા વાજરા કતા બધા જ
હા. તો મામાને તો હું કે લાલ જાંબુ રોપવા પડે આપડે.
રોપવા પડેને. લેકિન ફણસનો શુ ફાયદો કે?
હા.
મરી ગઈ તો પણસની
એવું કે આ બાજુ ઉગલી હતી.
એ તો હજુ નંદી કે ને એટલે એના પણ કેવું જો મોટું થઈ જાય ઝાડ મોટું થઈ જાય ત્યારે થડ એ હું એ થઈ જાયને યાર
હા. પર લાલ દેખતા થયા ખરા
હમ.
લાલ જમરુખ ઊગતા થઈ ગયા.
હા જમરૂખ મસ્ત ઉગેલા જ સુગર ફ્રી જેવા એટલે એમ
હા દાદી બી આપ્યા લીધે આહે.
હા, મને ભી એવુંજ લાગે એ જ આહે જ બી કડલા આહે
હમ્મ.
હમ. તુવેર પાછી તુવેર બી લખે કરે એ લોકો સુંદરવાડા માં જોઈને ખબર ને
હા પછી ઠંડી વધે.
અત્યારે નાખી દે એટલે ઊંઘી છે. પછી ઠંડી આવે એટલે મોટી થઈ જાય.
આપડે ખરેખર ગમી ગયેલા હતા ઊંચા ઊંચા ઝાડ હતા તે છોડ
ઠંડીની સિઝનમાં મસ્ત પછી લાગતી થઈએ.
બધા એ વારે વારે રોકી લીધ
મામીની તે આપડે ગેંડા રોપતે.
હા, ભીંડા ભી બહુ મોંઘા થઇ જાય. તો હું કેતો હું કઈ ગયું બધું.
ક્યાં કાલ જાશું?
બાટલા ને ડબલા ને
દ્રષિ.
દ્રષ્ટે ઊંઘાએ રહેલી સે.
ખાધું કે બાકી હે?
બાકી. એ દરોજ
હમ્મ ને સેવન.
હમ્મ, તેઓ મેં જામી લીધું.
દાદી એ બી ખાઈ લીધું.
તે તો ચાલુ
ખાદુ મેં ભી- મેં કેમ થોડી શિમલા મિર્ચી રખો
શિમલા મિર્ચ હૈ તો રખો. અને વટોળ ત્યાંથી લયા ઉગે હતી
હારું તો ને ખાતર છે કે
તો કે કછું બેતાની.
ખાતર બાદર લખીન રોખું મલેનાલી ટમેટ રોફું
તુલસી જઈ ગઈ ને કેટલી મસ્ત થઈ ગઈ ને બરાબર.
હા. એક જ ગલ રો નથી રોકું.
હ?
ગલગોટો
ગલગોટો ઊંઘીયો નહીં પર હૈ ખબર નહીં ગીયો નહીં.
એવું ક તી ભી મસ્ત હોંગલ હતો ગલગોટો.
એવું હે.
હા.
નૈતિક બધું રોપે તો હારું.
કા એવડે તો એને બારમામાં તો મોટે માવાનો તો પછી.
હા એ તો આજે કાદક પનાનામ કેેતા હતા.
તો આવી એમ કેવું છે કે નહી
હા
કાડોગ પાડવા
જાવ દે ને તો એક કલાકના કેટલા બારસો રૂપિયા સેકટરના કદબ પડવાની તો તો કલાકમાં તો થોડ કદ પડાઈ જાય હ
ટેકનોલોજી
હા એને કેવું પડે તું ચેક કર લેજે એકાદ ત્યારે પછી કામ ભાડા પર આપી દેવાનું
હા સારી જાય
એમ
હમ
એ ભણતર અત્યારે ભણી લ્યાજે અને
પછી કોલેજ બોલેજ કરવાનું તો કરે
કોલેજ તો કહે જ ને તો કોલેજ આગી જ એ લોકો પણ તો
એ તો ગાડી લઈને જાય ત
પછી જેન્સ કારણે.
એને તો તાજ વરી સ્કૂલ.
હા
લાલુ તો રજા આપી દીધી પેલી દવાખાના નથી
એવું કે સોમવારે
એ તો નાની આવે હતી ક્યાં કરતી બીજે દિવસે આપેલી ગુરુવારે કે ક્યાં
હા
અને તાવને પચી ગયેલો હતો એટલે
હમ ટાઈફોઈડ થઈ ગલો મ કેમતે
વાયરસ ને તાવ એ થઈ ગયેલો હતો એક વયરો થઈ ગયો કશું આ ર જ નહીં થાય તો
એક મહિના હોદી.
તય અઠવાયા ઉપર તો અહીંયા રાયખા સાત આઠ દિવસ ત.
હમ.
થ જે છે
તો કઈ
હમ
બિલપુડી ગેલા તે આપડે ચોમાસામાં.
બિલપુડી ની ગેલા બિલપુડી જ ગેલા કે તે દિવસે. ત ગ તો જ જોવા જવું પડે કયારે જવું તો પાછું.
પપ્પા નાની ને જેતા તે.
ના તને હા પણળની મારાથી તની વા એ ચાલ ગઈ શ કરકે
હા.
તે પછી સિવા લાલ્યો હતો હ.
ચડવાનું બઉ.
કા ચડવાનું એટલું બધું કંઇ હતું ચડવાનું.
તે મોડુ રીક્ષામાં ગયા એટલે.
તાપ લાગે બધી સાડી
હા. ચોમાસા પૂરતું જ પછી દિવાળી બાજુ જાય તો ની ચાલે.
હમ.
ચોમાસું પૂરતું જ પછી દિવાળી બાજુ જાય તો ની ચાલે.
વરસાદમાં જ ગળે.
ડુંગર પરથી પાણી આવે, ડોળું ડોળું.
તે બાજુ બીજી જગ્યા ભી ધોધ મસ્ત પડે, શંકર ધોધ એમ કેય ને તે.
હા. ને પેલો બીજો કયો ધોધ તે બહુ ઊંચો છે તે.?
બેક ખ બર ગટશે
કાકી લોકો ગેલા ને.?
હમ અમેં બધા વિલસન હિલ ભી જાયે.
વિલ્સન હિલ હા.
આ તો. ચાલો બેજ
હા બસ ખુશ.
હમ ચાલ બાય.
બાઈ